નમસ્તે રાધાકૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં છું તમે કેમ છો?
મું પણ મજામાંમ છું.
શું કરી રહ્યા છે.
કઈ ની છે બેટા હા છે તમે કઈ કરો.
આ ઇ ઢીંગલી ને રોટી જીમારિયા છે.
જીમાઓ રોઠી.
હમ્મ.
ઓર કટે ગામમીસ હો.
હા ગામેઇસ છે.
હા ગામનું જીવન તો ખુબ સુંદર અને શાંત હોય છે.
હા સાચી કે રીયા છે.
હા જે આમ શુદ્ધ હવા અને હરિયાલી જોવા મલે છે.
હા ગામમાં લોકા. સવારે વેલ ઉઠે છે અને પોતાના કામમાં લાગી જાય છે.
હા ખાસ કરીને તો ખેતી કરનામાં કરનારા લોકા ખેતમાં જાય છે. તેઓ ઘઉંમાં, બાજરી, મક્કા અને શાકભાજી ઉગાડે છે.
સાચી ગામ ના લોકો એકબીજા સાથે પ્રેમીથી રહે છે.
સાચી વાત હા જય્યારે કોઈને તકલીફ હોય ત્યારે બધા લોકો મળીને મદદ કરે છે.
હમ્મ શહેરના જીવન કરતા ગાઓનુ જીવન ઘણું સરળ હોય છે.
હા પણ ગામમાં થોડી મુશ્કેલો પણ હોય છે જેમ કે શિક્ષણ, અસ્વ તાલ અને રોજગારની સમસ્યા.
હા પણ હવે ઘણા ગામામોમાં વિકાસ થઈ રહ્યો છે.
હા સરકાર પણ ગામમાં રોડ શાલા અને સુવિધા આપવા માટે પ્રયત્ન કરી રહી છે.
હમ્મ. ગામમાં ઉજવણી પણ ખુબ સરસ રીતે થાય છે.
નવરાત્રી, દિવાળી અને ઉત્તરાયણ માં બધા લોકો મલીને આનંદ કરે છે.
બાળકો પણ ગાઓમાં રમતો રમવામાં ખુબ આનંદ માને છે.
હા ખુલ્લા મેદાન અને પ્રગતિ સાથે જીવાનો તો અનુભવ અલગ જો જોએ છે.
હા સાચી કેવું છે આપણે ગામના જીવન સાથી જીવનમાંથી. એકતા, મહેનત અને સાદગી શીખવા મળે છે.
હા મને તો ગાઓનુ જીવન ખુબ પસંદ છે.
હમ્મ. આભાર આજે આપને ગ્રામીણ વિશે ઘણી સારી વાતા કરી.
હા
હમ ઓ સુનાઓ ગ્રામીણ વિષય પે
તમારા મલે ગામડું સારું છે કે શહેર સારું છે
કોની ગામ હે ગામ
હા ગામડામાં શાંતિ અને શુદ્ધ હવા છે અને શહેરમાં મે સુવિધા કરને દોડદામ છે
હા સાચી કેયા છે
હા
હ ઓ સુનાવ છે
કાઈ ની ઓ તો
હમ
આજકાલ લોકો રોજગારીને શિક્ષણ માટે ગામડા છોડીને શહેર તરફ દોડી રહ્યા છે
હા ગામે રોજગારીથી વ્યવસ્થા કોની મીલે છે જો શહેરા તરફ જ્યારે છે
હા
હમ શહેરી જીવન અલગ પહેચાન હોવે છેરી આકર્ષણ કરવાની
હા બિલકુલ
હમ ઓ સુવિધા હ જદા વેવે હૈ શહેરામાં અને આસે લોકો ગામને છોડ છોડને જાર્યા છે
હા
ઓ સુણવ છે
ગામાં સવારે સવેરા વહેલા જલ્દી ઉઠીન સબ ખેતામાં કામ કરવા વા વાતે જવેગાન ગામડા માં શુદ્ધ હવાન હરિયાલી લેવા જાય ગાન
હા સઈ કે અમે ખેતવેદ વામણાની સુધી હવા ભી મલ જાવે બાકી તો શહેરામાં તો તે એકલોક પ્રદુષણ ઘણો વેવે છે
હા ગામડામાં તો સહિત પરિવાર ની પરંપરા છે
હા ગાડી ગોડ મુ ગાડી ઘોડાયા મુ કલે ધુન ફેક્ટરીયામાં દેખલો ઘણો પ્રદુષણ વેર્યો છે શેરામાં તો ગામમે તો ઘણી શાંતિ છે હરિયાળી શુદ્ધ હવા તાજી તાજી સબ્જિયા
હા ગામડા મ તો તાજા અને સાત્વિક ભોજન અને છાચ અને રોટલાન બાજરા ના રોટલાન
હા સઈ કેરિયા છે ગામે તો છાંત ભી મીલ જાવે છે એમને ઘેરામે તો દેખ લો છાસ લેવા જાવો જોઈ દેખલો પાણી પાણી મિલે ને ઓ પણ એમને કો સવાદી કોની છે
સાચી વાત છે
જો પાણી પાણી મીતા હતારી પૈસા દેને લની પડે છે
હા
રૂપિયા વગર તો કોઈ કામ કોની વેવે છે
સાહીએ
હમ ગા મે તો હરતપુર મે જાન ખેત સબ્જી લાન વણા દેવન એટલે તો હર ચીજ મો લાવણી પડે છે
હાચી વાત છે.
હમ ઓ શણવ છે.
કાઈ ની ઓડ તો
હમ ગાવમે રવો તો દાદા, નાની રી કહાનિયા ભી હણવાને મલે છે. છોટા છોટા ડિગરાને
હમ
એરામને તો દેખ લો બેન ખરે જણા તો ઘરે છોડ જા રહ્યાય, છોટા છોટા ડિગરા ની કામ પે કરવા કામ કરવા પછી, પાછી મનાને વાખો વારે પાછું અલગ રાખવું પડે.
સાચી વાત છે.
ઓ સુણો હા?
તમે ક્યાં છો બાર?
હું પિયર છું.
એવ છે. છુટિયા મનારિયા છે.
હા છુટ્ટિયા મનાર્યા છે. છુટ્ટી ખતમ હોવા વાળલી છે. પાછો જવણો છે સસુરાલ. હમ ઓ શુંનાવ છે.?
ગામડાના લોગ તો ખુબ મહેનત કરે છે.
હમ મહેનત ભી ઘણી કરે છે. ગામડા લોકો તો જાદાતર સમય તેમના રિશ્તેદારીમાં નીકલ જાવે છે. આજ વટે જવાનો છે અને આજ વ જવા છે. ઘેરવાળલા તો સમજે કોની છે આપને ખાસ ભેગા તો જવેગા બાકી બસ રે કામ બસ ઉઠને કામ પે જાવનો આવનું બાકી આસપાસ, કાઈ મતલબ કોની છે.
ખાજી ક રહ્યા.
હમ ઓ સુનાવો છે.?
કઈ નહી હું તો.
તે શું ગોલ્યા છે?
બેઠા છે.
એ એ થોડો ઘણું હીમણો કરો કઈ છે?
સિલાઈ કઢાઈ તો ની વેવે છે.
સિલાઈ કડાઈ કોની આવે કઈ? ઘર કો તો કરી લેતા ભ એવો છે.?
હા ઘર કો તો પકડલા છે.
હમ હા સિલાઈ કઢાઈ કરો તો, એ ઘણો કામ વધ જાવે એમ ભી.
હમ હાચી વાત કરીયા. હોર કાઈ કરરા?
ઓહ કઈ નહી કર્યા દેખલો ભ પાછો હા અમરે જીમનડી તૈયારી ભી કરની છે.
હા ખેતામાં જઈને લેવો થતો સબ્જી શાકભાજી ને ઉખાડે ને જાવો
હબ તો હાલ તો કોની હૈ લાગવા કોની લાગી હૈ હાલ તો છોટી છોટી હૈ. કધન વર કઈ વર જાયને થોડું કૂડું પાણી મેલ દે એમાં જો પછી લાગવા લાગ જાય છે.
પાણીની પડ્યોગી થાકે?
કો નહી પડ્યો પાણી માંકે તો થાકે પડ્યો કે પાણી?
નહી એ ન પડ્યો. નથી પડ્યો માથે તો
નથી પડ્યો? હમમ ઓર
કઈ નહ હો તો ગામડામાં શાંતિ અને શુદ્ધ હવા ખાવા આવ્યા ને છે.
આવાંગ છે એ વટે આવાંગ છેે.
હા.
આજો છે.
હા વાગા થોડો સમય વટી બીતા વાગા છે થોડા ધન વ રેવાગા.
હા.
ગામ પકવાન ગામ પકવાન જીવાંગા
હમ જીમાવાગ આવ બાજરાની રોટી રોટલો અને, છાં છે ને આવો ચટની
હમ કેરી કે ચટણી ભી ઘણી ભાવે છેમ.
હમ આજો છે.
હા અમે તો ઘણી કે તાજા તાજા કેયા મિલજાવે છે.
હા પધારજો
આપ કે હે કઈ ઘરમ કેર્યા અંબો.
હા હે ખેતા પે હે એક.
ઠીક છે પધારા છે.
જરૂર
હમ કે ભાઈ હવા ચાલવા લાગી છે. પાણી આવે તો આજ આવે છે.
વરકાાળ નું મોસમ થઇ ગયું છે.
હ આઠે બી વરકારો મોસમ થઈ ગયો.
એટ તો કાલે જોર ક પાણી પડ્યો છે.
હા એટ મોસમ તો થયો પર પાણી કોની પડ્યો છે.
ઠીક આજ થઈ મને ગામડાડી નું.
હા જરૂર આવા ગા.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.